હેલો.
હલો.
હા બોલો.
કેમ છો.
મજામાં
એવું ચાલે છે. બસ મજામાં. કેવું ચાલે તમારે.
બસ શાંતિ ચાલે છે અત્યારે તો.
લેવ. હ હા. મવી મૂવી જોવા જાવ છો કે નહી જતા.
ના રે અહિયાં ક્યાં આવવું
એવું. મેં પણ આજે જ એક. મૂવી જોવી. જોઈ.
આર્મી વાળાની હતી બોર્ડર આપણેે આ નવી નહી નીકળી બોર્ડર ટુ એ બોર્ડર પણ જોઈ છે પણ આજે બોર્ડર ટુ જોઈ તો બસ જોતી સારી મુવી છે
હમ
જોવા જેવી છે આમ સારું મળે
હું જાઉં તો મારી જોડે બી આવજો પરિવાર
હા હા વાંધો નહી
હમ મજા આવશે
હા પણ કેવું નહી આમ કે આર્મી વાળા ને આમ જીવન કેટલું ડિસિપ્લિનમાં જીવવાનું હોય છે
એ તો છે
હા એમને કેટલા આમ નિયમોનું આમ પાલન કરવું પડતું હોય છે
હમ
એમને આમ દરરોજ સવારે વહેલા ઉઠીને એમનું આમ કામ એક્સરસાાઈઝ જે હોય છે દરરોજ કરવાની ને ડૈલી ઉઠી જવાનું ને એમના જે મેજર સર હોય છે સવારે આમ આવે બજ જાય પાંચ કે ચાર વાગે એટલે આઈ જાય આઈને બધાને જગાડે જો ના ઉઠે તો એને પાછી સજા આપે ને એમને નાચ છૂટકે આમ નિયમોનું બધાનું પાલન કરવું કરવુંજ પડે. હા.
સજા બી એવી કઠોરા આપે આપે ને કે, એમને એવું થાય કે સજા કરતા વહેલા ઉઠી જઈએ એ સારું.
હાઆ આમ આપણા જીવનમાં પણ આમ ડિસિપ્લિન નો પણ આમ ઘણો રોલ હોય છે.
હા એ તો છે.
હા જે આપણ આમ જીવન વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે. આમ આપણે સીસ ત કહીએ ને તો નિયમોનું પાલન કરીને જવાબદારી પૂર્વક અને યોગ્ય રીતે જીવન જીવવાની કળા.
ઓ બરાબર.
હા. કેલેમ પાલન કરે તો જવાબદ અ જયારે જવાબદારી આવે ને, ત્યારે ઓટોમેટિક પાછું, નિયમ નિયમોનું પાલન થઈ જાય.
હમ્મ એ તો છે.
હા અને ડિસિપ્લીન પછી આપડી લાઈફને આમ પરફેક્ટ બનાવી દે.
હમ હમ
આજે જ અમારે આમ કઈક મીટિંગ હતી સર જોડે
હમ્મ
તો સર અમે બધી એવી જ વાત ડિસિપ્લિનને લઈને જ વાતો કરી. પેલા તો કેવું આમ બાળકો માં ડિસિપ્લિન જોવાના મળે કા તો કોલેજ બોલેજ આવશે. ફડસે બળસે કોણ બોલવાનું કોણ નહી, એવું બધું કઈ ઘરે જતા રહેશે ભણ્યા ના ભણ્યા પણ આજે જ હા આજે મી તિંગ કરી એ બધું સર આમ કીધું કે, તમે ડિસપ્નમાં રહો તો તમારુજ સક્સેસ થશે સક્સેસ થશો. અમારો કોઈ એમનો ઇમ અ ફાળો કે એવું કશું નહી. અને ડીસીપીન હોય તો સારું રે. કેમ કે જોઓ ને અમારા પૈ લેબને એવું સાફ કરાવડાવે છે. તો બધા કેમિકલ્સને એવું પાછું આડું અવડું પડેલું છે. કોઈ આમ વ્યવસ્થિત જગ્યાએ આમ પડેલા નહી. હવે કોઈ દિવસ અમે કામ કરતા હોઈ, અને શોધવા જઈએ, તો પણ પાછા અસ્તવ્યસ્ત પડ્યા હોય તો સમય તો ત્યાં જ અડધો વેડફાઈ જાય. અને પછી, હા અને અમારે પાછળ જ બારી છે. વિન્ડો. ના વિંડો તો પેક છે. પણ હોય ને અમુક બાળકો તો ટીશ્યુને એવું યુઝ કરે. કા તો કેળાની છાલ ને એવ બધું પાછળ નાખે એને લીધે ગંદગી થાય અને પાછું બીમારઇ કોઈ પડી શકે.
હા.
એટલે ડિસિપ્લીન આમ વધારે બાળકોમાં બહુ મદદરૂપ થાય છે અને કેવું કે જો બાળકને પોતાની લાઈફ સારી અને બેટર બનાવી હોય ને
હા
તો ડિસિપ્લિન મોટો ભાગ ભજવે છે એટલે કે આમ પોતાનું ટાઈમટેબલ બનાવો નિયમોનું પાલન કરો તો જીવનમાં આમ ઘણા આગળ વધી શકે
એટલે સ્કૂલ માંથી જ એ બધાને શીખવાડવામાં આવે બધું
હા સ્કૂલમાંથી જે લોકોને હા
નિયમિત વાર કપાયેલા હોવા જોઈએ
હા નાપેલા હોવા જોઈએ શૂઝ હોય હા
નહી તો બહાર ઉભા રાખે પ્રાર્થના માં
હા અને બીજી જગ્યાએ. સમય ના વેડવો એની કરતા ડિસિપ્લિન તરફ વળો તો સારું રે કેમકે આજકાલના બાળકો કેવું વધારે સોશિયલ મીડિયા.
હા બહ જ.
હા. થોડીક વાર ફોન લઈને બેસશે એને પાછળ કલાકો ક્યાં નીકળી જશે એજ ખબર નહ પડે. પડે પેલું તો હા ભણવાનું તો રહ્યું સાઈડમાં પણ સોશિયલ મીડિયા માં રીલો ફેરવી ફેરવી. ફેરવી ફેરવીને ત્યાં જ સમય અડધો બગાડી દેશે. અને એક્ઝામ વખતે પણ એવું. કરશે પાછું.
હા.
હા અને સ્પોર્ટ્સમાં ખ ખેલાડીઓ કેવું નિયમિત પ્રેક્ટિસ અને નિયમોનું. પાલન કરે.
હમ રોજ કસરત કરવાની રોજ એ પ્રમાણે. ખા જમવાનું ખાવાનું. રોજગારી. સમાં જવાનું.
હા અને કોઈ પણ રમતમાંમ પછી એ લોકો સફળતા મેળવી શકે ડિસિપ્લિન હોય તો.
હા.
અને ડિસિપ્લિન આપણને આમ સમયનું મૂલ્ય સમજાવે આ આત્મવિશ્વાસ વધારવામાં મદદ. કરે અને ખરાબ આતોથી દૂર રાખે.
હમ.
તમે વધારે સોશિયલ મીડિયા મત ધરશો ને તો પછી ખરાબ આદતો તમને લાગી જ જશે.
એ તો છે.
અને વ્યક્તિને પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરીને. પણ જીવનમાં આગળમાં વધારવામાં મદદ કરે.
હમ.
કે આજકાલ ના બાળકો આમ લેટ ઉઠે પેલું આમ ટાાઈમ ટેબલ બનાવનું હોય સમયસર કે અચ્છા આટલા વાગે ઉઠવાનું આટલા વાગે નહી ધોઈ ને આટલાથી આટલા સમય આચ. ચોપડો વાંચવાનો આટલેથી આ સમયે આ ચોપડો વાંચવાનો એટલે એવી રીતે વાંચી વાંચીને એને એક્ઝામની પણ પ્રિપેરેશન થઈ જાય.
હમ અડધું કામ તો આવી રીતે જ ઈઝી થઈ જાય જો ટાઈમ પ્રમાણે આપણેે બધા કામ કરીએ તો.
હા અને ડિસિપ્લીન પાછું વિચારોથી પણ હોવું જોઈએ.
હા.
આજકાલના છોકરાઓમાં કેવા વિચારો હોય છે ખબર જ છે. કોઈ ન આમ રિશ. રપેક્ટ નહી કઈ નહી. રસ્તે જતા આમ કોઈને કઈ પણ બોલી દેવાનું. પોતાના વાક હોય તો પણ. પણ કોઈ મોટું હોય તો આપણે એટલો આ રિસ્પેક્ટને એ કરીએ તો સારું રહે.
હા.
પછી સમય નું યોગ્ય આયોજન કરીએ મહેનત. અને ધીરજ અને નિયમિતતા દ્વારા સારું જીવન જીવી શકીએ. ડિસિપ્લનથી હા.
હ એ મળી જ જાય એ ડિસિપ્લીન થીને એને વળગી રહીએ તો.
તો જોયેલું જ છે પેલો આઈએસ ઓફિસર.
હા.
હુસેન નામાં મને નથી ખબર હા સફીન હુસેન એનું મેં એક વાર જોયું તું. અને મારા માતા પિતા દ્વારા પણ મેં સાંભળ્યું હતું કે ડિસિપ્લિન નો પાકો એકવીસ વર્ષ નો હતો અને આઈએસ ઓફિસર બન્યો. ગ
હા આટલી નાની ઉમર માં
હા. સવારે એની મમ્મી જોડે એની મમ્મી તો નોર્મલ કામ કરતી હતી રોટલી બનાવાનું તો એની મમ્મી જોડે ઉઠી ને વાંચવા બેસી જતો ત્રણ વાગે.
ઓ હો. ત્રણ વાગે છે.
હા એટલે આમ ડિસિપ્લિન સારું આમ સ લાઈફ ન બેઝ. તે આપડે આજ સુધી જેટલા મહાન વ્યક્તિઓ જોયા છે. એમની મહેનત ની સાથે સાથ તે એમનો ડિસિપ્ન નો. પણ મોટો ફાળો રહ્યો હોય છે એમના લાઈફમાં.
હા એ તો ખરું.
હા એટલે આપડે આપડા જીવનમાં શિસ્તને અપનાવીને પોતાનો પોતાનો અને સમાજનો વિકાસ કરવો જોઈએ. અને હાલ આપ પડે પેલું અક્ષય કુમાર નું મુવી છે ને એકદમ. એમાં અક્ષય કુમારને આમ કેટલો ફિટ જોયો છે.
હા.
સવારે ચાર વાગે ઉઠીને એનું જે રોજ રોજિંદા જીવનનું કામ હોય. એ કામ કરતો હોય છે.
એ તો મેં બી સાંભળેલું છે સવારે ચાર વાગે ઉઠે છે ને કસરત ને બધુ એકદમ ફિટ થી ગઈ અને એના સાઈટ પર એ બધા. પેલો પોચ
હા એટલે હા અને ડિસિપ્લિન આપડે પણ લાવવું જોઈએ આપડે મોસ્ટલી ટ્રાફિકમાં ઊભા હોઈએ.
હમ.
ત્યારે કન્ટિન્યુઝ હોન અને રોંગ સાઈડ થી તો ઓલવેઝ જવાનું આવ. તું જ હોય છે.
હા આઈ તો બધા થાય
હા અને કેવો ડિસિપ્લન તો આપણે મુવીઓ આવી આર્મી વાળી મુવીઓ દ્વારા પણ આમ દર્શાવી શકીએ છે એ પ્રેઝન્ટ કરી શકીએ છીએ આજની જનરેશનમાં
એ આપડી સ્કૂ સ્કૂ સ્કૂલ માં હતી ને ત્યારે મારે રોજ મારું સવારે વહેલા રોજના ટાઈમે જતી રહું બે ચોટલા હોય રિબિન હોય યુનિફોર્મ અને શૂઝ ક્યારે રા મ મને બારી બી નહી ઉભી રાખી મને અને સ્કૂલમાં છે ને આજનું ગુલાબ અને આજનો દીપક બનાવે તો હું બે ત્રણ વારે મને આજનો ગુલાબ બનાવી તી કેમ એમ કે સૌથી ડિસિપ્લિનમાં હોય શુક્રિયા એવી રીતે
હા એટલે ડિસિપ્લિન આમ સક્સેસ માટે ડેશ છે કિ છે
અલગ અલગ આઈડિયાથી બીજા ને પ્રોત્સાહન મળે એવી રીતે પણ ડિસિપ્લિન કામ કરે
હા સારું સારું આ તો નો ટોપકસ છે કોઈ દી આરામ થી બેસીને વાતો કરીશું.
હા હા સારું.
સારું.
હાં આવજો.
હા આવજો.
હા